હા હું મજામાં તમે કેમ છો
અમે પણ મજામાં છીએ બોલો તો અત્યારે તમારી તબિયત સારી છે
હા મારી તો તબિયત સારી છે તમે મને એમ કેવા ફોન કર્યો છે કે તમે એવું કહેતેલા કે મારા ઘરમાં કંઈક લગ્ન છે તેના માટે કંકુતિ માટે છપાવા માટે કઈક પૂજારીની જરૂર હતી સાચી વાત છે
હા હા તમારી વાત જે છે તે એકદમ સાચી છે કે મારા ઘરમાં અત્યારે લગ્ન પ્રસંગ છે એના માટે મારે કંકોત્રી જે છાપ કામ છે તે કરવાનું છે એટલા માટે મેં તમને કોન્ટેક કર્યોું હવે તમે મને જેણાવ તો કે ધારો કે આપણે એક કકોત્રી છપાવી હોય અત્યારે એનો ભાવ પાચ થી ચાર કે પાંચ રૂપિયા જેવો ચાલે છે તો તમે તમારા પ્રમાણે કેટલા રૂપિયા લેશો તો મને જરાક જણાવશો
જો હું તો તમે ઘર ઘર ના જ છો એટલે હું તમારી પાસે જે પ્રોડક્ટ આવે છે એનો જ ભાવ લઈશ કે બજારની અંદર જે પાંચ રૂપિયા ચાલે છે દસ રૂપિયા ચાલે એનો જે ડિસ્કાઉન્ટ આપીને તમારી જોડે દસ ની કંકુતરી હશે તો આઠ રૂપિયા છપાવડાઈશ અને ચાર રૂપિયાની હશે તો ત્રણ માં લઈશ એવી રીતે કરીને તમારી જોડે તો શું લેવાના કારણ કે તમે તો ઘર ના જ એટલે તમારા માટે વીસ ટકા ડિસ્કાઉન્ટ રાખીશ તો તમે કઈ બીજું કઈ પૂછ પૂછશો
ના ના બસ આમ તો મારા કોઈ ટેન્શન નથી પરંતુ શું છે કે અત્યારે અમારે લગનગાળાને કારણે અમારું કુટુંબ જે છે. તે બહુ મોટું છે એના કારણે મહેમાન જે છે તે અત્યારથી આવવાના ચાલુ થઈ ગયા છે અને અત્યાર શું છે કે ભોજન બનાવવાની તકલીફ ને એવું બધું પડે છે. એટલે ઘરની જે બધી મહિલાઓ છે તે બધું મળીને જે છે તે ભ. ભોજન તયાર કરે હોય છે પછી બધા ખાનારા બી છે. એમના છોકરા છે. પછી જે મામા ફોય કાકા જે બધા આવ્યા હોય. એ બધાને બી જમાડવાના હોય. એના કારણે જો અત્યારે જે છે તેમારા. ગરમાં. પબ્લિક બહુ છે. તમારા ઘરમાં કદી. આવું થયું છે લગ્નગાળા કારણે કોઈ મહેમાન આવ્યા હોય, કંકોત્રી છાપકામ કરવાનું હોય તો.
હા આવું મારા ઘરે થયું છે. મારે હવે એક એક મહિના પછી મારે ઘરમાં જ લગન છે મારે બહેનુ, તો એની માટે પણ અમે કંકોત્રી છપાવડાય હે. હું તમને તેનું કંકુત્રી નો ફોટો મોકલીશ. કે જે અમે છપાવડાવી તે દસ વારે છે. તો તમાને ખબર પડી ગઈ હતી કે તમારા લગ્નને માટે દસ વાળી કંકુતરી છપાવીએ કે ચાર વારી છપાવીએ, છ વાળી છે, પંદર વાળી, વીસ વગરી વગેરે કંકુતરીના ફોટા મોકલી આપીશ અને તમે જણાવીએ પ્રમાણે કે ની અંદર ઘરના સદસ્યોને ખાવા માટે આપડે તકલીફ પડે છે, રેવાની હોય એવી બધી વાત તમારી સાથે તો તેના માટે અમે મંડપ ડે કોરેશનનું પણ કામ કરીએ છીએ, તમે ઓર્ડર આપવા માંગશો?
હા તો વાંધો નહી તો મને જરાક એ જણાવ છો મતલબ કે જો અત્યારે લોકો જે છે તે મંડપ ડેકોરેશન માટે એકદમ સારામાં સારો ડેકોરેશ ન વાળો શોધતા હોય છે બરાબર છે. તો તમે ધારો કે મને ડેક કોરેશન ના ફોટા મોકલશો તો મને ખબર પડે કે તમને ઓર્ડર આપવો કે નહીં.
હા, હા ફોટા મોકલી આપું ને. જો અમારી પાસે તો પેલા તો વી આઈ પી ડેકોરેશન છે, પછ છી બજેટ ફ્રેન્ડલી પણ છે, પહી તમને જે સ સસ્તું પડે એ તમને ફોટા મોકલી આલું. તો તમારો વોટ્સઅપ નંબર થોડું મને જણાવી દેજો. અહ ક આ જે ફોન કર્યો એજ નંબર છે ને?
હા, હા એજ નંબર છે.
તમને ફોટા મોકલી આલું અને જે કંકોત્રી કેતેલા તેના પણ ફોટા મોકલી આલું, તેથી તમને જાન થઇ જાય કે મારે શું છપાવું કે આ, કે કયું કામ કરવાનું છે અંદર લખવા માટેનું, પછી નામ જે લખવાના છે તેની અંદર કેવી ડિઝાઇન રાખવાની છે, શું રાખવાનું છે, ફૂલ ફોટા અને તેનું બધું અંદર રાખવાનું છે તે તે મને માહિતી અને તેના ફોટા મોકલી આપું તો તું તમે જોઈ લેજો.
ઓકે. તો મેં તમાને શું કેવા માંગુ કે તમે જે છે તે કોઈ પાર્ટ ટાઈમ જોબ કરો છો, કે પછી ઘરે બેઠા-બેઠા કોઈ કામ કરો છો, તો જરાક બે શબ્દમો જણાવો ને.
હા તો હું પાર્ટ ટાઈમ જોબ નહી કરતો, પરંતુ હે ને મે તમે જણાવ્યું એ પ્રમાણે કંકુત્રી નું છે, પહી મંડપ ડેકોરેશન નું એ બધાની અંદર મારા પપ્પા કામ કરે છે, તેથી મનેય પાર્ટ ટાઈમ જોબ કહો તો એવી રીતે મને જોબ મળી ગઈ છે. કે તેથી હું તેની અંદર કામ કરું છું અને બી અત્યારે તો હું કોલેજ ની અંદર જાઉં છું. બી બી એ સેમ થ્રી છે, આવે છે એ ચાલુ છે અને એની એક્સટર્નલ પરીક્ષા તે આવવાની આવી ગઈ છે નજીક, તેથી હું જે તમે કહું કે કંકોત્રી નું છે એ બધું હું અત્યારે ઓછું કરી દીધું ને એક્ઝામ તરફ ધ્યાન વધારે આપું છું. તમે કઈ કૉલેજ બોલેજ કરો છો કે નોકરી કરો છો?
હા, મેં પણ તમામ જેમજ છુ બેચલર ડીગ્રી છે એ કરું છું એટલે મે હજુ તમાકા થોડો મોટો છું એટલેજ મેં બેચલર ડીગ્રી કરું છું ત એવું જણવા માંગુ છો કે તમે જે છે તે પોતાના પપ્પા ન ડેકોરેશન ને મંડપનું કામ જે છે તે કરો છો, તો એ સિવાય જે તમારે ઘરે બેઠા બેઠા પૈસા કમાવા હોય, તો તને એક પ્લેટફોર્મ બતાવ?
હા, હા, બતાવો ને કયું છે.
હા, તો એના માટે જ ને મારો એક ભાઈબંધ છે, તો મેં એને વાત કરી જઈશ કે મારો એક ભાઈબંધ છે તેને એ પ્લેટફોર્મમાં ઇન્ટરેસ્ટ છે, તો જો તમારી પર મિશન હોય તો મેં એને જ જણાવું કે તમારે ઇન્ટરેસ્ટ હોય તો જ મેં તમને કવ કે ભાઈ તને ઇન્ટરેસ્ટ છે, તો મેં એવો તમાને સામેથી કોન્ટેક્ટ કરશે
હા, તો વાંધો નહીં મારો નંબર તેને આપી દેજો અને તેને માર નામનું જે છે તે પણ જનાઈ દેજો
ઓકે, ઓકે, એતો અત્યારે તમે જે છે તે ગામડામાં રહો છો, કે સિટીમાં રહો છો?
ત્યારે તો અમારું જે મંડપ ડેકોરેશન છે તે સિટીની અંદર છે અમે રહીએ છીએ તો અહી સિટીજ છે, પણ સિટીની બાજુમાં ગામડામાં રહીય છીએ.
એવું મતલબ મેં એવું સાંભળ્યું છે કે ગામડામાં અત્યારે જોકે અમે તો સિટીમાં રહીયએ એટલે સિટીમાં તો શું જગ્યા પ્રદુષણ ને એવું બધું શું વિકોલો ને ધુમાડોને બધું વધતું હોય છે. હવે ગામડામાં તો એવું બધું બ ચાલે નહી એટલે બો જો પોલ્યુશન થાય છે તે થતું નથી, પરંતુ તમારું તો એકદમ હરિયાળ ખેતી ને એવું બધું મળી રહેતું હશે, કેમ?
હા, તમારી વાત સાચી છે. અમે અત્યારે ખેતી પણ કરીએ છીએ, મંડપ ડેકોરેશન કરીએ છીએ, પછી પાર્ટ ટાઈમ મારા પપ્પા મંડપ ડેકોરેશનની સાથે એક કંપની તેની અંદર પણ નોકરી કરે છે. એવી રીતે અમે ત્રણ ત્રણ તરફથી પૈસા કમાવીએ છેએ. ખેતીની અંદર ખેતી કરીને, પછી મંડપ ડેકોરેશન છે તે એની અંદર તો અમારા કામ મજૂરો હોય છે, તેથી તે કામ કરી લે હે. તમે કઈ કામ, નોકરી, ધંધો કે
હા, હા, એ પણ જે છે તે કંપનીમાં મેનેજર તરીકે કામ કરું છું, પરંતુ શું છે કે અમારે અત્યારે કોઈ બાપ દાદા ના જમાનાથી કોઈ જમીન નહીં અને જે છે તે જમીન વગર છે, એટલા માટે મારે જે છે તે અત્યારે જે મેનેજર મેનેજર નું કામ કરું છું ને, એ એના જ પૈસાના પગાર પર મારે જે છે તે મારા ગામમાં જમીન લેવી છે તો કે મારે બી મારા નામની કોઈ જમીન થાય, પછી મારા પછી મારો કોઈ વારસદાર આવે તો એના પર બીજે છે તે મારા જમીનનો હક બને, પછી મારો જે વારસદાર છે તે પણ જમીનને મોટી મોટી બજી બીજા લોકોની જમીનને ખરીદીને અમારી જે છે તે ખુદ ની એકદમ મોટી જમીન બનાવે, એટલા માટે મેં પણ એમાં ઇન્ટરેસ્ટ ધરાવ છું, કે શું છે કે મેનેજર થી કઈ થતું નથી, મતલબ છે આમ તો પગાર છે ઘણો છે પણ શું છે કે થોડો હજુ વધાર હોય, તો થોડુંમાં વધારે મેર પડે મતલબ એટલા માટે મેં જમીન લેવાનું વિચાર્યું છે, તો મને જરાક જણાવશો કે જમીન લેવા માટેનું જે પ્રોસેસ હોય છે, તે કેવો હોય છે?
હા, હા, જણાવીશ ને જમીન લેવા માટેનો પ્રોસેસ, તો તેની અંદર એવું હોય છે કે જે અત્યારના જે મોડર્ન જ માં કહો તો જમીન ના કિંમત વધી ગઈ છે, તેથી આની અંદર એવું એક કે જમીન ની અંદર તમારે પેલા તો ખરીદવા માટે માટે ટોકન લેવા પડે, એ ટોકન તમે લેવ તો તેની અંદર એવું તમે જમીન ખરીદવા ના માંગતા હોય. તો તમારા ટોકન ના પૈસા વ્યસ થઈ શકે છે અને બરબાદ પણ થઈ શકે તેથી તમારે જો જમીનની અંદર ઇન્ટરેસ્ટ હોય તો તેનું ટોકન લેવું તેથી તમારા પૈસા પણ ન બગડે અને તમારું કામ પણ થઈ રાખે. તો એવા મારા એક ભાઈબન છે તે જમીનનું. કામ કરે છે. તો તેમનો હું નંબર આપીશ તમે વોટ્સઅપ થ્રુ કોન્ટેક્ટ કરીને વાતચીત કરી લેજો તેથી તમને તે જણી દઈશ કે જમીન ખરીદવા માટે કેટલા પૈસાની જરૂર પડે છે, પછી ડોક્યુમેન્ટ ની શું શું જરૂર પડે છે, અદાલત માંથી કઈક. કાગળ લાવવાના હોય છે તે પણ. જણાવ દઈશ તમને.
ઓકે ઓકે તો અતાર તો શું છે કે જમીન લેવા માટેની તૈયારી તો ખુલ જ છે, પણવે મે તને જમીન લેવાનું એલા માટે કહ છું કે શું છે કે મેં અત્યાર સુધીના કેટલા બધા ઉદાહરણવા જોયા છે. કે લોકો જે છે તે પોતાની કંપની કે કંપનીમાં મેનેજર છે કંપનીમાં કામ કરે છે, પણ તે લોકો જે ગામમાં રહે છે તે ગામમાં એમની જમીનો છે કે એટલા માટે કે એમના જે પાછળ જેવા આવનારા વારસદાર છે. ની રખવાળ કરી શકે એટલા માટે મેં પણ એવું વિચાર્યું છે કે મેં એક મેનેજર હોવા છતાં મને વિચાર આવ્યા છે, કે મેં જે છે તે એક જમીન લઉં હા રોટા ચાલો મેં તમને પછી વાત કરીશ અત્યારે મારે થોડુંક કામ. તમે જાઉ છો.
હા વાંધો નહી.